હા
હલો
કેમ છો મજામાં.
હા બસ મજામાં.
આજે તો તું ખૂબ ફ્રેશ દેખાય છે ને કંઈ ખાસ વાત છે.
હા છેલ્લા એક મહિના થી ખું હું નિયમિત કસરત કરું છું સવારે વહેલી ઉઠું છું. દોડવા જઉં છું અને થોડા યોગા પણ કરી લઉં.
અ હા ખુબ સરસ. ખરેખર તારા ચહેરા પર પણ તેજ દેખાય છે. મને પણ કસરત શરૂ કરવી છે પણ સમય જ નહી મળતો ને.
સમય મળતો નથી એવું નથી આપને સમય કાઢવો પડે. હું પણ પેલા એવું જ કરતી હતી કે સમય નહી મળતો.
બરાબર તું રોજ કેટલા વાગે ઉઠું છું.
હું રોજ સાડા પાચે ઊઠું છું પહેલાં એક ગ્લાસ પાણી પીવું પછી પંદર મિનિટ ચાલું અને ત્રીસ મિનિટ કસરત કરૂ.
આટલું બધું કરવું તન બઉુ મુશ્કેલી કામ નઈ લાગતું કે આટલું બધું હવાર ઉઠવાનું વેલું ઈ આ કામ કરવાનું પંદર મિનિટ ચાલવાનું પહી પાછી કસરત કરવાની.
ના ના શરૂઆતમાં લાગતું હતું પરંતુ હવે આ મારી આદત બની ગઈ છે.
બરાબર તું જીમ જાય છે કે ઘરે જ કસરત કરું છું?
શરૂઆતમાં તો ઘરે જ કરતી હતી હવે અઠવાડિયાથી ચાર દિવસ જીમ જવું છું. અને બાકીના દિવસોમાં ઘરે યોગા અને સ્ટ્રેચિંગ કરું છું.
બરાબર હું આખો દિવસ ઓફિસમાં બેસી ને કામ કરું છું. અને સાંજે ઘરે પોહકું ને ત્યારે તો ખુબ જ થાક લાગ્યો હોય એટલે કશો ટાઈમ જ ના મળે.
હા લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી શરીર પણ ખરાબ ખર શરીર પર ખરાબ અસર પડે છે વચ્ચે વચ્ચે થોડું ચાલવું જોઈએ.
હા સાચી વાત. છેલ્લા થોડા મહિનાથી મારું વજન પણ ઘણું વધી ગયું છે.
વજન વધવાનું મુખ્ય કારણ ખોટો ખોરાક અને કસરતોનો અભાવ છે.
હા સાચી વાત હું બારનું ખાવાનું પણ ઘણું બધું ખઉં છું.
હા.
એ પણ એક કારણ છે ઘરે બનાવેલો તાજો ખોરાક વધુ સારો હોય છે. બાર કરતા
હા સાચી વાત તું ડાયટ પણ ફોલો કરું છું?
હા હું વધારે ફળ, શાકભાજી, દાળ, દૂધ, અને પ્રોટીન નો ખોરાક ખાવં છું. તળેલું અને જંક ફૂડ ઓછું ખઉં છું. જે શરીરને નુકસાન કરે એ વસ્તુ હું ઓછું ખઉ છું.
બરાબર મને તો મીઠાઈ ખુબ જ ગાવે. આમ ઘરી વસ્તુ હોય ને એ બહુ જ ભાવે તો એ કેવી રીતે ઓછી કરવાની.
ધીમે ધીમે ઓછી કર એકદમ છોડવાની જરૂર નથી સંતુલન રાખવાનું સંતુલન રાખવું બી મહત્વનું છે.
હા એ પણ સાચી વાત તું પાણી દિવસમાં કેટલું પીવું છું?
દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. શરીર ને હાઈડ્રેટ રાખવું જોઈએ.
તો પછી અને ઊંઘ નું શું?
સારી ઊંઘ પણ કેટલી જરૂરી છે. રોજ સાત થી આઠ કલાક ઊંઘ લેવા લેવાથી શરીર અને મગજ બંને તાજા તાજા રહે છે.
હુ તો ઘણી વાર મોડી રાત સુધી મોબાઈલ જુઓ જો કરુ છુ.
એ આદત તો બદલવી પડશે સતાં પહેલાં ઓછામાં ઓછો અડધો કલાક મોબાઈલથી. દૂર રહેવું જોઈએ એ આંખોને બી નુકસાન કરે અને આપણા ઊંઘવાણુ બી આખી જ રૂટીન જ બદલી કાઢે
હા સાચી વાત તુ ક્યારેય બીમાર જ નહી પડતી
પડું છું ને પેલા તો વારંવાર શરદી થાક અને અશક્તિ જેવું જ રહેતું હતુ હવે નિયમિત કસરત કરુ છુ, સારા ખોરાક સારો ખોરાક રહઉ છુ. સારું ફળ ને એવું ખઉં છુ, તો મન ઘણુ એવો ફરક પડ્યો છે.
ખરેખર કસરત થી આટલો બધો ફેર પડે
ચોક્કસ શરીર મજબૂત બને છે મન ખુશ રહે છે, અને આત્મવિશ્વાસ પણ ઘણું વધે છે.
તણાવ ઓછો કરવામાં પણ મદદ કરે
હા દોડવું યોગા ધ્યાન કરવાથી. તણાવ ઘણું ઓછો થઈ જાય છે.
બરાબર હુ પણ હવે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ચાલવાનું શરૂ કરીશ
ખૂબ જ સારો નિર્ણય છે, શરૂઆતમાં ધીમ ધીમે કરજે પછી ધીમે ધીમે સમય વધારજે
જો એક દિવસ કસરત ના થાય તો
કોઈ વાંધો નથી બીજા દિવસે ફરી નિયમિત શરૂ કરી દેવું સતત પ્રયત્ન જ અપ્રયત્ન જ મહત્વનુ છે. એક દિવસ છોડીને એક દિવસ ના કરુ પછી તારુ મન ના થાય તો એને ટાળતી રહું તો એ પછી નયત થાય. પણ એક દિવસ ના થયું તો બીજે દિવસ ફરી પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરતું રહેવાનુ
હા સાચી વાત છે ઘણા લોકો કેહ છેને. કે કસરત કરવા માટે જીમ જવું જરૂરી છે, તો એ શું જીમ જઈએ તો જ આપણાથી કસરત થાય ઘરે જ ઘરે રઈ ના થાય.
થાય ને એવું નથી, ઘરે પણ વોક યોગા દોડ તોડવું કૂદવું અને સામાન્ય કસરતો કરી શકાય છે જીમ જવુ એવું જરૂરી નથી તમે ઘરે ભિ કરી શકો છો.
હા સાચી વાત અને બાળકો અને વૃદ્ધો માટે પણ કસરત જરૂરી છે.
હા દરેક ઉંમર માટે યોગ્ય પ્રકારની કસરત હોય છે. બાળકો રમી શકે અને વૃદ્ધો વોક અથવા યોગા કરી શકે છે.
હા સાચી વાત
નિયમિત કસરત કરીએ આપડે તો આપણું શરીર બી ખુબ તંદુરસ્ત રહે.
હા કસરત તો કરવી જ જોઈએ.
એનાથી આપણે આપણા જીવનમાં બી આમ આપણને દરરોજ સવારે ઉઠીને કસરત કરી ને તો માઈન્ડ બી ફ્રેશ થઈ જાય. અને કંઈક અમ અલગ જ એ થાય થાક બી ના લાગે આપણને અને આપડે દરરોજ બરોજનું જે કામ કરવાનું હોય જે રૂટીન આપણું હોય. એ કરવામાં આપી આપણને મન લાગે કે ચલો ભાઈ આજે હું આ કામ કરું આ કામ કરુ
હા તમે રોજ સવારે ઉઠીને બધું તો ને પણ થોડું ઘણું મેડિટેશન કરો ધ્યાન ધરો તમારું મજ મગજ બી આખો દિવસ શાંત રહે. બહું વધારે ગુસ્સો ના આવે, વધારાના વિચાર ના આવે.
હા.
આજની ભાષામાં કહે તો બહું વધારે પડતું ઓવર થિંક ના થાય. વધારે પડતું ના વિચાર આવે, તો મેડિટેશન જરૂરી છે.
હા એ ખુબ જ જરૂરી છે. કસરત નજ સ્ટાર્ટિંગ જ મેડિટેશન થી કરવાનું. તો માઈન્ડ ત્યાંથી જ આપણને હલકું-હલકું લાગે. અને જેમ બને ને એમ કસરત છે ને સવારે વહેલા ઉઠીને કરીએ ને, એ વધ ધારે સારું.
હા એક
છ સાત વાગ્યા કર, છ સાત વાગ્યા કરીએ ને એના કરતા બી બેટર ચાર પાંચ વાગે ઉઠીને કરીએ ને એ વધારે ઇમ્પેક્ટ કરે.
હા, હા. અને જો આખો દિવસ ઓફિસમાં હોય, સવારે ટાઈમ ના મલે તો ઓફિસ થી ઘરે એને થોડું ચાલવાનું કા તો દોડવાનું રાખ ખવાનું, તો આખો દિવસ
સમયે આપડે એવું કરીએ તો ચાલે.
હા. તો આખો દિવસ બેસીને તમે જે કંટાળી ગયા હોય, તમારી વજન વધતું હોય તો એ થોડું ઘણું ઓછું થઈ જાય.
હા, બિલકુલ સાચી વાત.
સ્વાસ્થ્ય સૌથી મોટી સંપત્તિ છે.
હા.
હવે તો આપણે રોજ સવારે એકબીજાને કોલ કરીને વોક માટે યાદ કરીશું. યાદ કરાવીશું.
હા, પાક્કું.
હા. તો કોઈનું ભૂલી જ બી જાય, તો એકબીજાને કોલ કરીને
હા, યાદ કરાવી દેવાય, હા. અન એક એલાર્મા બી મૂકી દેવાનું એક એલાર્મ શું, બે કે ત્રણ એલાર્મ મૂકીશું ને ત્યારે આપણે સવારે એટલા વહેલા તો ઉઠીશું, કેમ કે અત્યારે તો આપડે ઓફિસ થી આઈન થાકી ગયા હોય રાત્રે મોડા ફોન મોડા સુધી ફોન જોયો હોય, તો સવારે તો એવું બને જ નહી કે એક એલારામ આપડે ઉઠીએ, એટલે બે ત્રણ એલારામ મૂકી દેવાના અને એટલે આપડે ઉઠી જઈએ. અને પછી તું ના ઉઠી હોય તો હું તને ઉઠાડું. અનું ના ઉઠીએ તો તું મને ઉઠાડ, એ રીતે આપણે બીજાને ઉઠાડીને હાથ સાથે-સાથે કરીશું કસરત, અને બંનેવનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે એ રીતે.
સાચી વાત છે. સારું સ્વાસ્થ્ય, નિયમિત કસરત, અને સા રો ખોરાક આ ખૂબ જ જરૂરી છે.
હા, ખાવાથી બી બહુ આમ સ્વાસ્થ્ય પર બહુ અસર પડે છે. કે આપડે જો બહારનું જે જંક ફૂડ આવે છે એ ખઈશું ને તો એ આપણને છે ને જલ્દી પચન નહીં થાય. અને પચન નહીં થાય ને તો આપણું સ્વાસ્થ્ય સારું નહી રહે. અને એના કરતા આપણે ઘરનું જે દાળ, ભાત, શાક, રોટલી પછી ફ્રૂટ છે એ બધું ફળફળાદી બધું ખઈશું ને તો આપણું વહેલું પચી બી જશે, અને આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત બી રહેશે.
હા તો હવે આપણે પાક્કું રોજ સાથે જ કસરત કરીશું
હા આજે તારી સાથે સ્વાસ્થ્ય વિશે વાત કરીને ખુબ આનંદ થયો મને
મને બી ખૂબ આનંદ થયો એકદમ સાચી વાત છે ચાલ આવતીકાલ થી નહી આજથી જ ચાલુ કરી દઈએ કસરત
કરીએ આપડે
હા તો કેવાય છે ને જાગ્યા ચથી સવાર
હા સો ટકાની વાત
હા તો ચાલો હવે કસરત કરીએ
હા